હલો.
કેમ છો?
બસ મજામાં તમને કેમ છો?
બસ એકદમ મજામાં જમ્યા બાકી છે?
ના ના જમી લીધું તમે?
બસ અમે હજુ હાલત જમ્યા મારે ચુ કેવું છે કે રથનો ટાઈમ છે ને અમા થોડો લેટ જ થ જઈ. જેમ કે કદાચ આપડી વાત થઈ તી હા અમારે સવાર નું જ ફિક્સ ટાઈમ જેવું હોય થોડા મોડા ઉઠીએ ને નવ દસ વાગે જમી લઈએ. મીન્સ માસ તો કરીએ પછી ન ટાઈમ કોઈ સેટ હોતો નથી. કારણ કે કેવું હોય કે સાંજ પડતા સાંજ પડતા લોકો ન જેમકે મારું એવું કામકાજ છે કે કઈ નક્કી ના હોય ટાઈમ કેટલા વાગે આવી કેટલા વાગે નહી જેમકે આજે સાડા નવ પોણા દસ ઘરે આવ્યા છીએ. તો પછી જમવાનો ટાઈમ કઈ ફિક્સ ના ર એવું છે.
અછા હા એ તો છે જ અને જો ને હવે તો અ આજકાલ તો વાતાવરણ પણ કેવો આમ ફેરફાર જોવા મળે છે આપણને ઘણી માં સખત ગરમી અને ઘડી વરસાદ ખબર જ નથી પડતી.
વાતાવરણ નો બી કેવું હોય છે કે એ તમને છે ને આપડા બોડી ઉપર બી બઉ એટલે બહ રોલ છે એનો બહ મોટો ઇફેક્ટ નો એમ. કે ઉનાળો હોય છે તો તમને પાણી, છાસ છે એવી જ વસ્તુ તું તમને સારી લાગે છે જય્યારે મતલબ તમે ઉનાળામાં જમી શકો છો, બધું આ તે પણ જયારે ચોમાસું આવે વરસાદ આવે તો તમારું જો અ પ્રક્રિયા હોય છે પેટની જે પાચન કરવાની પ્રક્રિયા એ ખૂબ ઓછી થઈ જાય છે વરસાદના લીધે એ વાતાવરણ એવું થઈ જાય તો ખુબ જ ઓછી થઈ જાય અને આવું ફીલ થયું ક્યારે
હા, એ તો થાય છે કે ઉનાળામાં આપણને જમવાનું ઓછું ખાવે અને આ છાસ, દહી ને એ લેવાનું મન કરે અને એના વિરુદ્ધમાં ચોમાસામાં આપને મસ્ત ગરમ ગરમ ભજીયા અને નવ નવાધું ખાવાનું મન તો થાય જ છે
અરે યાાર ભજ્યા ક્યાં યાદ કરાવી દીધા તમે મને
બ
ભજીયા, ભજીયા એટલે ભજીયા એ લઉ ભજીયા આ ચોમાસું આવ્યું ને મારે ચાલો ગમે એમ કરીન પ્રોગ્રામ કરવો જ પડશે
હા, હા, એ તો થાય જ છે અને
જે પેલો વરસાદ આવે ને ભજીયા ખાવાની મજા આવે આ
હા, એ તો છે જ, હા એ વાત તો છે જ, એની તો મજા જ કઈ અલગ હોય છે એમાં એ તો લેવો જ પડે ને વરસાદ પડતું હોયને ઘરમ ચા અને મજા
તો તમને કયા કયા ભજીયા ભાવે છે એ કો
હું તો બધા જ ભાવે જે બની જાય એ ખાઈ લ્યો, કાંદા છે બટાકાના છે પાલકના છે, પછી
બરાબર મારા તો ફેવરેટ છે, મેથી અને બટાકાના વડા જે આપડે બનાવીએ
હમ હા
એ બે મારા ફેવરિટ છે પછી આમાં તો ક્યા હો વરસાદ આવે એટલે હું તો છોડતો જ નથી જયારે બી વરસાદ થાય એટલે ભજીયા ખાવા, ખાવા, ને ખવાજ
તારી વાત તો સાચી પણ હવે વરસાદ છે કયા જોવો ને કેટ એટલો તાપ પડી રહ્યો છે, વરસાદ તો નામો નિશાન નથી હમણા
સાચી વાત
કે હા અને ઘરેકમાં ક્યારે થાય છે હા એનું કારણ હું બતાડુ જ ક્યારેક તો કેટલો વરસાદ પડે અને ક્યારેક એકદમ દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ જાય છે એને હે ને એનો મુખ્ય કારણ છે ન પ્રદૂષણ છે અને જે આપણે વૃક્ષો કાપી આપી રહ્યા છે ને એ છે.
કયું પ્રદુષણ સિવાય બીજું કયું કારણ છે એનું
ૃ જે આપડણે વૃક્ષો કાપી રહ્યા છે ને
હા. એકદમ એકદમ કરેક્ટ વાત છે જેમ કે હવે અત્યારે કે એવું છે કે અ મોસ્ટ ઓફ બધી લેન્ડ ઉપર જે છે ને ડેવલોપિંગ થઈ રહ્યું છે. ન્ફ્રા સ્ટ્રક્ચર આવી રહ્યા છે મોટા મોટા બિલ્ડિંગ્સ બની રહ્યા છે. એલે જીમ વૃક્ષ વાળી વાળા વિસ્તાર હતા એ બધું અત્યારે એકદમ
કપાઈ ગયા છે. અને એની જગ્યાએ મોટી મોટી ઈમારતો ઉભી કરી દીધી છે. તો એનાથી પણ તો થાય જ છે ને અને જો વાહનોમાંથી નીકળતો ધુમાડો છે, ફેક્ટરીઓનો પ્રદુષણ છે, અને મોટી ઇમ્પોર્ટન્ટ કે આ પ્લાસ્ટિક નો જે જે વધારો થતો છે ને એ વાતાવરણને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે.
હા બરાબર છે. એટલે જોવા જઈએ તમે જે કીધું એ પ્રમાણે અત્યારે મને તો વૃક્ષો વધારે દેખાઈ રહ્યા છે. કારણ કે હું જે જગ્યાએ રહું. છું હું આ. આજુબાજુ ના મારા વિસ્તારને જો. તમને એવું લાગે. લાગે છે કે જેમ ડેવલોપિંગ વધી રહ્યું છે. છે જેમ અ ઈમારત. તો છે, બિલ્ડિંગ છે, બધી બની રહી છે જે જે જગ્યા બની રહી છે હવે ત્યાં તો ઘણા બધા વૃક્ષો હતા. જંગલ જેવું હતું ક્યાં. ઘણા બધા. વૃક્ષ હતા અને. ખુબ જ સારું વાતાવરણ આ તે. પણ હવે અત્યારે એ જગ્યા બધી. અ ખાલી થઈને ત્યાં મોટા મોટા બિલ્ડિંગ્સ બની રહ્યા છે. હવે બિલ્ડિંગ્સ બનશે એટલે ત્યાં પબ્લિક. બી આવવાની છે. બિલ પબ્લિક. આવશે એટલે એમની પાસે ઘણી બધી કાર હશે, બાઈક હશે, હવે એનું પ્રદુષણ જ્યાં જ્યારે ત્યાં એકદમ મસ્ત વાતાવરણ હતું એક કેવાય એકદમ ક્લિયર હતું. એની જગ્યાએ. અત્યારે હવે. ઈ દસ ગણું એનું વધ. વધી જશે પ્રદૂષણ. મારા ખ્યાલથી મોટા મોટા મેગાસીટી જે. છે.
હહ હહ.
એમાં જે વરસાદ નથી આવી રહ્યો એનું કારણ બેજ વસ્તુ હોઈ શકે એક તો વૃક્ષ છે. અને જે આ બાઈક અને કાર છે એના પેટ્રોલ ડીઝલનું જે પ્રદુષણ થઈ રહ્યું છે, અને ત્રીજી વસ્તુ કે એસી જે હવે લોક. કો એસી વગ. વગર બરદાશ્ત કરી શકતા નથી. ઉનાળાના. એ વત.
અને તો તો એના એનો આપડે. ઉપાય કાઢવો પડશેને તો આપણે વધારે ને વધારે વૃક્ષારોપણ કરવાનું પાણી નું બચત કરવાનું એ બધું ધ્યાન આપણે રાખવું જોઈએ અને એ ઉપરાંત છે ને સૌર ઉર્જા હોય છે પવન ઉર્જા. હોય છે. જેવા સ્વચ્છ ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો જોઈએ અને લોકોમાં છે ને જાગૃતતા લાવવી જોઈએ કે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે તો પર્યાવરણ છે ને અ સારું બનશે કે ગમે ત્યાં એ. લોકો કચરો ના નાખે અને વૃક્ષોનું થોડું વૃક્ષારોપ પણ કરે વધારે પ્રદુષણ ના ફેલાવે તો એનાથી સારું થશે.
હમ્મ ના એ વાત એકદમ સાચી છે તમારી કે લોકો. કે આપણે લોકોને આ બધું કરવું પડશે હવે જે જે ભૂલો મારા ખ્યાલ થી ભૂલ જ કે ભાઈ જે પણ હવે થયું છે આપણાથી. એ ભૂલો બધી સુધારવી જોઈએ જેમ કે પર્યાવરણ ને અનુસૂચિત જે લાગતું હોય. એ વસ તું હવે કરવામાં ધ્યાન આપવી જોઈએ.
હા તો તો આપડે જ છે ને પર્યાવરણ ની કાળજી નહી લઈએ. તો ભવિષ્યમાં પાણીની અછત થવાની જ છે અને ગરમી અને કુદરતી આફતોનો અ સામનો કરવો જ પડશે તો હમણાંથી જ આપણે આ જવાબદારી છે. કે આપણેે એનું ધ્યાન રાખીએ. સ્વચ્છ અને હરિયાળુ પર્યાવરણ. જાડવાની આ સૌની ફરજ છે તમને.
હા બરાબર છે બરાબર છે તમારી. કે મારી કોઈ એક. ની ફરજ નથી એ બધાની ફરજ છે. પર્યાવરણનું એટલું જ ધ્યાન રાખ જેટલું આપડે પોતાનું રાખતા હોઈએ છીએ. બરાબર છે હવે જેવી રીતના જોવા જઈએ કે અત્યારે આ અત્યારે ટેમ્પરેચર મીન્સ કે ઉનાળામાં જે ગરમીનું ટેમ્પરેચર છે હવે ફોર્ટી. ફાઇવ પ્લસ જોવા મળ્યું છે જે અત્યાર સુધી ક્યારેય થયું નથી. એટલે આ એક આપણા માટે રેડ સિગ્નલ કેહેવાય કે ફો
થાય છે તમને ખબર છે ને.
થાય છે.
આ બધું ગ્લોબલ વોર્મિંગ ના કારણે જ થાય છે.
હમ્મ ગ્લોબલ વોર્મિંગના કારણે થાય છે એ વાત બરાબર છે તો ગ્લોબલ વોર્મિંગને અવે કઈ રીતના રોકી શકાય એ તમે એના વિશે કઈક જાણો છો?
હવે જો હાલો હાલો. હેલો હા અવાજ આવે છે ને હા હ જો. હા હા અને જો રોકવાનું તો આપડી મારી નથી બધાની ફરજ હોય છે આપડે છે ને એનું મુખ્ય કારણ તો મને એવું લાગે છે. કે જે આપણેે આ વાહનો અને જે આ મોટા મોટા તમે જોઈ ફેક્ટરીઓ કારખાનાઓ એ નીકળ્યા છે ને તો એમાં. હવામાં અને જંગલોની. અ કાપણી તમે જોયો હશે કેટલા વૃક્ષો કપાય છે પેટ્રોલ છે કોલસા છે ડીઝલ છે. જેવા આ બધા ખનીજોનું વધુ ઉપયોગ ના કારણે એનું ગ્લોબલ વોર્મિંગનું અ મુખ્ય કારણ એ છે. અને એની અસર છે, ને અ નદીઓ ના જે હેલો. હલો હા એના એની અસર છે, ને ગરમી ના ગરમીની લહેરો પર અ વધારે થાય છે, અને વરસાદની ઋતુમાં પણ અનિયમિતતા તમને હવે જોઈ લો આપણે ત્યાં થતું જ છે, ક્યાં પડતો છે, વરસાદ આ એનું મુખ્ય કારણ છે.
હવે હું એજ વાત કરું કે હવે જેમ કે જોઈ લો તમે દિલ્હી છે, તો દિલ્હીમાં એક્યુઆઈ કેટલું ખરાબ છે, એનું મુખ્ય કારણ છે કે ત્યાં ઘણી બધી અ જે છે પેલી ફેક્ટરી સાથે ત્યારે તે ઘણું બધું પ્રદુષણ થઈ રહ્યું છે. બરાબર છે, ના એનું એક બહુ મોટું મુખ્ય કારણ છે. જેમ તમે કીધું કે આપડે બધાને હવે. સાથે મળીને વાતાવરણને અનુકૂ ચાલવું પડશે તો જ
વધુમાં વધુ વૃક્ષો વાવો પ્રદુષણ ઘટાડો જાહેર, પરિવરણનો ઉપયોગ કરો અને સૌ સૌથી વધારે આપડી જે પવન ઊર્જા જેવી છે, ને એને સ્વસ્થ ઊર્જાનો ઉપયોગ વધારો તો આ ઓછું થઈ શકે. છે, અને લોકોને જાગૃતિ લાવવી પણ આમાં ખુબ જરૂરી છે, તો તમે પણ તમારા આજુબાજુના લોકોને આનું વાત બતાડજો.
ચોક્કસ ચોક્કસ. બસ તમે જે કીધું છે, હું અ ધ્યાન રાખીશ એનું અને બધાને એના પ્રત્યે જાગૃ ગૃત કરીશ. ઠીક છે હું તમારી માહિતી થી ખુબ જ ખુશ થઇ ગયો છું હું તમને મળું છું, પછી થોડી વાર પછી કોલ કરું છું, કે બાય મળીએ.